હાલો, નઈ. મજામાં છું તને?
હા હું પણ મજામાં. હા મને આજકાલ ખુબ તક લાગે છે. આજે આપ સ્લીપિંગ હસ. સ્લીપિંગ પર વાત કરીએ, સ્લીપિંગ નું મહત્વ સમજી આજે.
હા મજે મને તો રોજ પૂરી પુરી જોપલો. નીલ લાગે છે.
હાલો.
હાલો. મને તમે રોજ પૂરીમાં જે નીલો છો કે?
હા રાતેે તો મોબાઈલ જોતા જોતા થોડું હા મોડું થઈ જાય એટલે તો સ્લીપ તો નથી આવતી.
એજ તો સમય છે. મજે પૂરી નીંદ સ્વાસતા માટે ખૂબ જરૂરી છે.
હા આ તો છે જ. હા ઊંઘ એટલી મહત્વની કેમ છે?
અને કારણ કે આપને ઉજ મજે ઉગીએ તો મજે ત્યારે શરીર ને આરામ જ નથી કરતું. અને પણ પોતાની આદરની મરામત પણ ન કરી છે. અને મગર દિવસભરાની માહિતી કોટેવે છે અને તો શરીરને બીજા દિવસના માટે તૈયારી કરે છે.
હા એટલે પૂરી ઊંઘ સવારે તાજગી લાગે છે. પૂરી ઊંઘ લેવાથી.
મજે બિલકુલ મન પ્રસન્ન રહે છે. અને કામમાં ધ્યાન વધે છે. અને તો થાકાન ઓછો લાગે છે.
હા મહિલાઓ માટે ઊંઘ શા માટે વધારે જરૂરી છે?
કારણ કે મહિલાઓ ઘરમાં જે પરિવાર, બાળકો અને ઘરની જવાબદારી. નિભાય છે. જો તે જોજ મજે પૂરી જોબ ન નહી લે. અને તો સ્વાસ્થ્ય પર અસર પડે.
હા ઓછી ઊંઘ નું શું નુકસાન થાય છે?
ચીડચીડપના મજે પૂનું અને ભૂલ કામમાં મન ના લાગે. અને રોગ પ્રતિકારક શક્તિ ત ઓછી અને બોલ્સ પ્રેશર અને મજે ડાયબિટીસ જેવી તકલીફ જોખમ વધી જશેકે.
હા બાળકોને તો સારી ઊઘ તો જરૂરી છે. એમને તો ઉમ ટાઈમ પર સુવો જોઈએ.
હા ઉમર અનુસાર અલગ અલગ પણ બાળકોને પૂરી મજે જોબ માળવી ખૂબ જરૂરી છે. અને નેતી તો. તેમનો વિકાસ અને અભ્યાસ પત્ર સુધાર્યો છે.
બી લોકોને પણ ઊંઘની બહુ જરૂરત રહે છે એમને પણ નિયમિત ઉંધ આવવી જરૂરી છે. તેનાથી મન શરીર સ્વસ્થ રહે છે.
સારી મજે નીંદ આવે એ માટે, શું કરવું જોઈએ?
હ રાતે સમય પર ભોજન કરવું, સુતા પેલા મોબાઈલ અને ટીવી ઓછા જોવું જોઈએ. ચા, કોફી ઓછી લેવું જોઈએ. અને રોજ એક એક સમય સુવાની આદત પાડી એને તો સારી ઉંધ આવી જાય એમાંથી શું થાય એના બેનિફિટ બહુ સારો છે.
હા અને મજે પ્રાર્થના અને ધ્યાનની પણ ફાયદા થય.
હા તેનાથી શું થાય છે. મન શાંત રહે છે. જેથી ઊંઘ સારી આવે છે.
જો મજે જો પૂરું જો જો પૂરું નીંદ લેવામાં. આવે તો શું ફર ફેરફાર દેખાય?
ના ચહેરા પર તાજગી આવે. કામ કરવાની શક વધે છે. મન ખુશ રહે છે. દિવસભર ઉર્જા રહે છે. આજકાલ તો ઘણા લોકો રાત સુધી મોબાઈલ ચલાવે છે. સોશિયલ મીડિયાનો તો બહુ ઉપયોગ કરતા છે લોકો તો.
અને તો મજે આજકાલ તો ઘણા લોકો રાત સુ મજે સુધારી મોબાઈલ ચલાવે મને લાગે છે કે એવીધી મન રાતે વહેલી શું જઈ જઈશે.
હા, ખુબ સારો નિર્ણય વેલા સુઓ પુરી ઊંગલ લો અને સવારે વહેલી ઉઠી વોક અહ યોગ કરો તમે ફરવા જઈયો તમને સવારમાં સારું પવન લાગશે.
અને આરતીમાં જે શરીર અને મન પ્રતંત સ્વસ્થ રહે છે ને?
હા, બિલકુલ સ્વસ્થ જીવનનું રહસ્ય છે. સંતુલિત આહાર નિયમિત કસરત અને પૂરી ઊંઘ લેવા માટે તો ખુબ બઉ સારું છે.
હા, અન અને તો મતલબ વ ને આજે તો તમે મને તો ઘણી સારી માહિતી આપી.
હા, આ શું છે સ્વસ્થ જીવનનું રહસ છે સંતુલિત અહાર નિયમિત કસરતની આપ શું કે છે એક્સરસાઇઝ કરી છે ને હા. રાતે સુવાના અગદર જો એક્સરસાાઈઝ કરી છે ઊંઘ લેવાના પેલે. તો આતી તો બહુ સારી ઊંઘ આવે છે.
અને વેલ્લા સુઓ પુરી જો લોન સ્વસ્થો અને બીજાને તો પણ સ્વતાનું જીવન જીવામાં પ્રેમમાં આપો.
હા, આ તો તમે સારું કીધું છે.
આદત બ મજે બદલી જરૂરી છે અને મોબાઈલ કરતા સ્તાનું ના વધારે મહત્વપૂર્ણ ના છે.
હા, મહિલાઓ માટે તો હા છુંડ તો બહુ જરૂરી છે એમની મનને શાંતિ રહે છે. અને તેનું શું છે દિનચર્યા સારી જાય છે.
હા. અને કે હા અને ચહેરા પર મનજે તાજી આવે ને કામ કરવાધ શક્તિ વધેન પણ ખૂબ જ રહે અને દિવસભર ઉર્જામાં એ ને
હા આ શું છે રાતે તમે સમય પર સુઈ જાઓ. અને સવારે ઉત્સાહ સાથે દિવસની શરૂઆત કરો સારો મોર્નિંગ સારો દિવસ બનાવે છે.
અને રાતને સમય તો ભોજન કરું જ તું શુધ પહેલા મોબાઈલના અને ટી વી નો આછો જવો અને ચા કોફી ઓછી લેવી અને રોજ એક જ સમયમાં જે સુવાની આવ આ આદત પડી જાય છે.
હા સવારની શું છે તમે જો રાતે જો ટાઈમ પર તમે સ્લીપ લેવો ને તો સવારે તમે જલ્દી ઉઠશો એવાથી શું ફાયદા છે તને હવા મળે છે બાર યોગની પ્રાર્થના માટે સમય મળે છે. હા તમારો દિવસ સસ તો જાએ છે હા ઘ ઘણા ફાયદા છે એમને તો.
હા અને બાલકો ને તો કેટલી જ જે નીમ જરૂરી છે.
હમ્મ, બાળકોની પણ તે કોને જો સ્કૂલમાં જતા હોય એ. ન તો ઘરે તો એમને પણ થોડો ટાઈમ તમે તેમની આદક લગાવો રાતે પણ સંતનો દિવસ પણ સુંદર અને શાંત હોય છે વેલા ગોઠવા તી શરીર અને મન બંને તાજગી અનુભવ છે.
હા અને મુજે ઓછી થાય છે અને જો કે શું નુ નુકસાન થાય છે?
હા સુું નુકસાન થાય છે એમ નથી બોલતા છે આપની આ તકલીફ થાય છે એ તમારું માથું દુખી શકે, ગરદન ની સમસ્યા થઈ શકે, તમને પૂરો દિવસ થાકો થાકો જાય છે. એટલે તમે રાત્રે ટાઈમ બસલી પ્લોસ
અને મહિલા માટે જે નિશા માટે જરૂરી છે.
મહિલા માટે તો બહ જરૂરી છે એમને શું છે તમે દિવસભર કામ કરો છો, દિવસભર થાકી જાય છો એટલે તો બોડી ને પણ આરામની જરૂરત છે ને. તમને મનની હામને મનની પણ આરામની જરૂર છે એમને પી સી ઓ ડી ની પ્રોબ્લેમ ના થાય, હાર્મોનસ બેલેન્સ બરાબર રહે છે.
હા અને એટલે નું જ પૂરી નીંદ સવારે તાજગી લાવે છે આપને.
હા આ તો તમે સારું કીધો.
હમ્મ, મજે તો ના રાતે મોબાઈલ રાતજ મોબાઈલ નાજ મોબાઈલ દેખાનો નહીં. હ
હા તો મે જેટલો હોય તેટલો તો હા રાતે એક ઘંટા પેલા મોબાઈલ તમે દૂર રાખ્યો.
હ મજે જોતા જોતા તો મૂડું જ થઈ જાય છે મોબાઈલ દેખીને.
હા હા તો તો તમે સાચું કીધું.
હ તમે જો રાતે જો સમય પર સુુંશો ને તો તમે સવારમાં જલ્દી ઉઠવાનું આદત પડશે.
હા જલ્દી સુવાય, જલ્દી સ્લીપ કરે તો જલ્દી એવ
હા તમે કહ્યું હતું કે પુરીઓ ઊંઘ લેવી જરૂરી છે, પણ એક પ્રશ્ન ન છે મોટા ભાગના લોકો ઊંઘ આવતી જ નથી.
હા.
એમને હા. એ કારણ એવું જ હોય છે કે વધારે ચિંતા કરે છે. મોબાઈલ બધું ઉપયોગ, મોડું જમવું.
હા.
આ વધતેને ઊંઘ પર અસર કરી છે. એટલે સુતા પેલા મોબાઈલ ન જોવું જોઈએ.
હા.
ઓછામાં ઓછો અડધા કલાક મોબાઈલ અને ટી વી બંધ કરી દયો તેવું જોઈએ. એથી મન શાંત અને ઓમ સારી આવે છે.
હા, હા.
હા ઊંઘ પૂરી ના થાય તો બીજો દિવસે પણ અસર પડે છે ને.
હા.
થા કામ કામમાં મન ના લાગે ચીડછીડા થાય છે, વધે ભૂલ થાય. આવે એ વિદ્યાર્થી શું કરે છે કે સવારમાં સ સવાર માં વેલા ઉઠાતા છે અભ્યાસ કરવા માટે એવું નથી કરવું જોઈ એ જો રાતે જો સાડી રીતે ઊઘ લેશે સ્લીપ લેશે તોજ તે સવારમાં ઉઠીને તેની યાદાર સારી રહેશે ને
હા
હવે તો મને સમજાય ગયું કે સ્વસ્થ જીવન માટે એ પૂરી ઊંઘ કેટલી જરૂરી છે
સ્વસ્થ જીવન માટે તો ખૂબ જ જરૂરી છે મહનજે એટલી મહત્વનું કેમ છે કે જે પૂરી મહનજે નિયમ સ્વસ્થ માટે ખૂબ જરૂરી છે કે તમે રોજ પૂરી મહનજે નીંદ લો છો અને કે મહનજે આજકાલ મહનજે ખુબ થકાન ભી થઇ છે
હા બંનેના તો બહુ સારા ફાયદા છે સમય પર સુઈએ પૂરી ઊંઘ લઈએ અને સ્વસ્થ જીવન જીવીએ એમાંથી શું થાય તમને ઉરજાવા વા મહનજે ઉર્જા આવે છે તમારો દિવસ થાકો થાકો ના જાય
હા હા કુશાનો સારું આવ અને ટીસટ તો પસી બોલશો ઓય
હા ચાલશે
હા